હલો હા મારો અવાજ આવી રહ્યો છે
હા તમારો અવાજ આ થઈ ગયો છે
હા કેમ છો તમે
હું એકદમ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં શું ચાલે બાકી બધું
બાકી બધું સારું
હા નવરાત્રી નજીક આવી રહી છે એટલે એની જો વાત યાદ આવી ગઈ
હ ઠીક છે
હા તો નવરાત્રિ એક બધાનો લોકપ્રિય તહેવાર છે અને લોકો બધા છે ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરતા હોય છે શું કેવું તમારું
એકદમ સાચી વાત છે નવરાત્રિ છે એ ખૂબ જ લોકપ્રિય તહેવાર છે કારણ કે ના આ નવ દિવસ સુધી લોકો ખુબ ઉત્સાહથી ઉજવણી કરે છે આ દિવસની
હા અને દર વર્ષે ગરબા દાંડિયાઓની તૈયારીઓ પણ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવતી હોય છે
હા અને ગરબા એ માત્ર ખાલી નૃત્ય જ નથી એ ભક્તિ અને સંસ્કૃતિનુંું પ્રતિક પણ છે
હા એ વાત પણ તમારી સાચી છે માતાજીની આરાધના અને આનંદ એકતા મારા માતાજીની આરાધના કરીએ એમાં આનંદ અને એકતા બંને જોવા મળતી હોય છે
હા અને નવરાત્રી દરમિયાન શહેરો અને ગામડામાં પણ સુંદર મજાની એવી સજાવટ પણ કરવામાં આવતી હોય છે
હા તમારી આ વાત એકદમ સાચી છે લાઇટિંગ અને રંગબેરંગી ડેકોરેશન થી વાતાવરણ ખુબ જ સુંદર લાગે છે
હા અને લોકો આ દિવસે નવા કપડાં પહેરવાનું પણ પસંદ કરતા હોય છે અને ખાસ કરીને પરંપરાગત રીતે ચણિયા જોડીી અને કેળયું ખૂબ આકર્ષક લાગતું હોય છે
હા તો મને એક પ્રશ્ન એ સમજાવો કે નવરાત્રિમાં સંગીત પણ વિશે એટલું બધું મહત્ત્વ કેમ આપવામાં આવે છે કે એનું મહત્ત્વ છે સંગીતનું એમાં
હા નવરાત્રીની અંદર સંગીતનું પણ ઘણું મહત્વ છે એ તમારી વાત સાચી છે ગરબા ગીતો સાંભળતા જ એટલે ગરબાના જે ગીતો વાગતા હોય છે એ સાંભળીને જ આપણી અંદર ઉત્સાહ વધી જતો હોય છે
તો તમારી બિલકુલ સાચી છે અને ઘણા સ્થળોએ તો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે
હા જ્યાં લોકો પોતાની કલા અને પ્રતિભા રજૂ કરી છે રજૂ કરે છે નવરાત્રી સમજમાં એકતા લાવવાનું પણ કામ કરે છે
હા વાત તમારી સાચી એકતા તો આવે જ છે નવરાત્રિમાં કેમકે દરેક ઉંમરના લોકો જે છે એ એક સાથેથે એમાં ભાગ લેતા હોય છે નાનાઓથી માંડીને મોટા યુવાનો સુધી બધા લોકો છે એક સાથે મળીને જ ગરબા રમતા હોય છે એટલે એક તત્વાનચ છે
હા અને બાળકો માટે પણ આ તહેવાર ખુબ જ એવો આનંદદાયક બની રહેતો હોય છે
તેઓ ગરબ શીખે છે અને વિવિધ કાર્યક્રમોમાં જોડાય છે એટલે એના માટે તો આનંદદાયક તહેવારે રહેવાનો જ છે
હા અને નવરાત્રીમાં શિસ્ત અને પરંપરાનું પણ ઘણું મહત્ત્વ હોય છે કારણ કે આ તહેવારમાં ભક્તિ સાથે લોકો છે ભક્તિ સાથે ભગવાન સાથે જોડાયેલા રહેતા હોય છે
હા એ વાત પણ તમારી સાચી અને એ કેવું છે કે નવરાત્રિમાં ઘણા લોકો છે ને એ ઉપવાસ પણ રાખતા હોય છે અને ધાર્મિક કાર્યક્રમોમાં તો ભાગ લે જ છે
હા અને નવરાત્રી આર્થિક રીતે નવરાત્રીમાં પણ ઘણો ફાયદો છે કેમ કે તે દિવસે ખરેખર કારણ કે તે દિવસે ખરેખર છે કપડાઓ સજાવટો એમ સંગીત છે આ બધા વ્યવસાયો છે એને પ્રોત્સાહન મળતું હોય છે
હા તમારી એક વાત છે એ બિલકુલ સાચી છે એમાં વ્યવસાયને પ્રોત્સાહન મળે છે નવરાત્રિમાં કેમકે ચણિયા ચૂર ખરીદવા કેળિયા ખરીદવા દાંડિયા ખરીદવા એ બધા માટે લાઇટિંગ ખરીદવા માટે આ બધા માટે છે વ્યવસાયને ખૂબ મોટો છે ઉત્સાહ મળે છે પ્રોત્સાહન મળે છે અને એમાં પણ એવું છે કે પ્રવાસન ક્ષેત્રને પણ ઘણો બધો લાભ મળતો હોય છે
હા કારણ કે આ દિવસે લોકો બીજા સ્થળોએ કે જ્યાં નવરાત્રી જોવું જુદા જુદા શહેરની અંદર નવજુદા કે ગામડાની અંદર જુદા જુદા સ્થળોએ નવરાત્રી જોવા જવાનું પસંદ કરતા હોય છે
હમ અને નવરાત્રીમાં સૌથી મહત્વની વાત તમને શું લાગે છે
મને લાગે છે કે ભક્તિ આનંદ અને એકતા આ ત્રણેય બાબતોની સૌથી ત્રણેય બાબતો સૌથી મહત્વની લાગે છે
હા હું પણ તમારી આ વાતથી બિલકુલ સહમત છું અને આ તહેવારો જે છે એ લોકોને એકબીજા સાથે જોડવાનો સુંદર અવસર આપે છે
હા તમારી એકદમ સાચી વાત કે આ તહેવારની અંદર છે તો એ તમને જોડવા માટે ઘણો એવું ટાઈમ આપે છે કે તમે તેની અંદર જોડાય રહો સાથે અને સાથે તમે ગરબા રમી શકો અને આ જે તહેવાર છે નવરાત્રી ન એની અંદર માતાજીની જે આરાધના કરવામાં આવે છે ત્યાર પછી છે રોગગીતો ગવાય છે અને ત્યાર પછી આ ગરબા લેવામાં આવતા
હા તમારી વાત એકદમ સાચી છે નવરાત્રિ છે જે એ માત્ર ઉત્સવ જ નહીં પરંતુ સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ કહેવામાં આવે છે એટલા માટે તો આપણે દર વર્ષે લોકો છે એ આની આતુરતાથી રાહ જોતા હોય છે આ વાત તો ખૂબ જ મને ગમે છે નવરાત નવરાત્રિ જે છે એની લોકો કેટલા દિવસોથી વહેલી તૈયારી કરતા હોય છે અને નવ દિવસ સુધી શું શું અલગ રોજ કેવા ચણિયા ચોરી પહેરવા કેવી રીતે તૈયાર થવું કેવા કેળિયા પહેરવા ક્યાં રમવું વાલ માટે જવું અને રોજે માતાજીની આરતી કરવી આ બધું છે એ ખૂબ જ મહત્ત્વનું હોય છે
મારી વાત એકદમ સાચી છે
હા
તે પ્રજા વચે છે કઈ રીતથી તૈયાર થાવું કઈ રીતથી માતાજીની કઈ રીતથી આરાધના કરવી એ ઘણું મહત્વ હોય છે
હા એમાં નવરાત્રિની એક ખાસ વાત એ પણ છે કે દરેક દિવસનું છે ને એ અલગ અલગ મહત્ત્વ હોય છે એક નોરતામાં જે છે નવરાત્રિમાં નવ દિવસ આવે છે તો નવે નવ દિવસ અલગ અલગ માતાજીની પૂજા કરવામાં આવે છે માતાજીના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે લોકો છે એ વિવિધ રંગોના કપડાં પહેરીને આ તહેવાર છે જે એની ઉજવણી કરતા હોય છે
તમારી વાત એકદમ સાચી છે કે આ નવરાત્રી ના નવ દિવસ જેમ અલગ અલગ છે માતાજી છે એની ઉજવણી કરવા એના દિવસ તરીકે ઉજવવાતા હોય છે આ નવરાત્રી ના નવ દિવસ
હા અને એમાં આજકાલ તો ઘણા ગ્રાઉન્ડમાં છે એ થીમ આધારિત એ સજાવટ પણ થતી હોય છે એમાં પણ ઘણા ગ્રાઉન્ડમાં છે એવી રીતે નક્કી કરવામાં આવે કે આજે છે એ રેડ કલરની લાલ કલરના ચણિયા ચોળને કેળિયા પહેરવા એવી થીમ ઉપર પણ છે એ ઘણીવાર સજાવટ કરવાની અને પહેરવેશ પહેરવામાં પણ આવે છે અને કેટલીક જગ્યાએ પરંપરાગત ગામડામાં જે છે એવું વાતાવરણ બનાવવામાં જ આવે છે કે ત્યાં છે છે એ વધુ વચ્ચે એકદમ ત્યાં માતાજીની મૂર્તિ રાખવામાં આવે છે અને એના ફરતે જે છે નાના બાળકો જે છે બાળકીઓ એ ગરબા લેતા હોય છે
હા અને ગરબાના જે વિવિધ પ્રકારો છે બે તાળી છે ત્રણ તાળી છે દોઢીઓ છે રાસ છે ગરબા છે એવા ઘણા ઘણા પ્રકારના જે ગરબા રમાતા હોય છે અને લોકો આની ઈ છે કરવાની પહેલેથી ચાલુ કરી દે છે જેથી તેઓ નવરાત્રીની અંદર ખૂબ ધૂમધામથી રમી શકે
હા અને એમાંય પણ સંગીતકારો છે અને ગાયકો માટે પણ આ સમય છે એ ખૂબ જ મહત્વનો હોય છે તેઓ છે એ જીવંત કાર્યક્રમો દ્વારા જે છે એ લોકોને મનોરંજન આપે છે અને આ જે નવરાત્રી દરમિયાન છે ને લોકો મોળે સુધી રાત સુધી રમતા હોય છે
છતાં પણ ઉત્સાહ તો કોઈ ઘટાડો જોવા મળતો નથી
હા તમારી આ વાત એકદમ સાચી ગમે તેટલા રાતના બે ત્રણ ચાર ગમે તેટલા વાગે પણ લોકોમાં ઉત્સાહ તો એનો એ જ જળવાઈ રહે છે અને સંગીત શરૂ થાય એટલે થાક પણ ઓછો લાગે છે
અને લોકો અને લોકોને છે એ થાક સંગીતની અંદર કલાકો સુધી રમીને પણ ગરબા રમીને થાકતા નથી
હા અને જ્યાં જુઓ ત્યાં આનંદ અને ઉત્સાહ જોવા મળતો હોય છે અને નાના બાળકો હોય કે વડીલો હોય બધા જ આ નવરાતિમાં ભાગ લેતા હોય છે અને આત્મવિશ્વાસ પણ આપણને છે નવરાતિ છે લોકોમાં આત્મવિશ્વાસ પણ વધારે છે
તમારી એકદમ સાચી વાત છે અને ઘણા બધા એવા ખાણા પીનાના સ્ટોલ પણ લાગતા હોય છે જે નવરાત્રીની અંદર આકર્ષણનું કેન્દ્ર પણ બની જાય છે
હા એ વાત પણ સાચી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી નવી પ્રતિભાઓને એકાધી તક મળતી હોય છે લોકો પોતાની કળા રજૂ કરી શકે છે લોકો સ્ટેજ ઉપર જઈ અને પ્રદર્શન પણ કરતા હોય છે ઘણા લોકો ગીત ગાતા હોય છે અને તેમાં છે પછી નંબર પણ આપવામાં આવતા હોય છે પેલો બીજો ત્રીજો એવી રીતે પેરવેશ માટે રમવા માટે એવી રીતે નંબર આપવામાં આવે ને પછી એ લોકોને ઈનામ આપવામાં આવે તો શું નાના બાળકો છે એ આનાથી પ્રોત્સાહિત થાય અને બીજા દિવસે એનાથી આજે જે રમ્યા હોય એના કરતાંથી પણ થોડું વધારે રમવાનું એ એનામાં વધારે સુધારો કરે છે અને નવરાત્રિ દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા પણ મહત્ત્વની જ હોય છે ઘણા ઘણા બધા પોલીસો પણ ત્યાં છે એટલે સુરક્ષાની પણ ચિંતા નથી નથી હોતી
તમારી વાત એકદમ સાચી છે
હા તો આજે આપણે નવરાત્રી વિશે ઘણી બધી વાત કરી તો એ બદલ મને પણ ઘણું શીખવા મળ્યું તો તમારો ખૂબ ખૂબ આભાર
ચોક્કસ